તો
હા અવાજ આવે છે.
હા આવે છે.
હમ્મ કેમ છો મજામાં.
હા બસ મજામાં.
હા. બસ આજે ઈચ્છા થઈ કે ગયા વખતે આપણે ફરવા ગયા તા. ત્યારથી મને ઈચ્છા થઈ કે ફરી બી જવું જોઈએ.
હા. એ તો બહુ સારો સમય આપડે સાથે વિતાવ્ય તો ફરવા ગયા ત તો.
હા. તો આમ જોવા જઈએ ને તો દરેક પ્રવાસ માંથી આપણને કઈક શીખવા મળે છે. મને લાગે છે કે પ્રવાસ માત્ર એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું નથી પરંતુ જીવનના નવા અનુભવો પણ શીખવા મળે છે. જ્યારે આપણે નવા લોકોને મળીએ ત્યારથી એમ ત્યારે એમની જીવનશૈલી જોઈએ છે. તેમની સાથે વાત કરે છે ત્યારે આપણને તેમનું દ્રષ્ટિકોણ પણ જોવા મળે છે આ કારણથી તો હું દર વર્ષે ઓછામાં ઓછ છો એક પ્રવાસ તો કરું જ છું.
આ હા આ તો ખુબ સરસ વાત છે. એ પણ એક સારી જ મતલબ આપડે સારું જ શોખ કેહેવાય. કે પ્રવાસ કરવાનું કારણ કે નવી નવી જગ્યા જોવા મળે એટલે. અને ત્યાંની જાણકારી પણ આપણને મળે. એટલે તો ખુબ સારી જ વાત કેવાય.
હા. મારા મુજબ તો અ પ્રવાસ એ જીવનનો ખૂબ સુંદર અનુભવ છે. જ્યારે આપણને રોજિંદા જીવનમાંથી થોડા દિવસ દૂર જઈએ ત્યારે મને નવી તાજગી મળે છે નવી જગ કે જોવાની જ્ઞાન લેવાની અને ઘણી યાદગાર ક્ષણો પણ બને છે. તમારું તમારું મનપસંદ સ્થળ પ્રવાસ સ્થળ કયું છે.
જો મારી વાત કરું તો ભારતમાં આજે મને કાશ્મીર ખુબ ગમે છે. લોકો તો તેને ધરતીન પરનું સ્વર્ગ કે છે. એટલે ખરેખર તો તે ખુબ જ સુંદર છે. બરફથી ઢંકાયેલ પર્વતો, લીલાછમ ખીણો, પછી સુંદર તળાવો અને ઠંડુ વાતાવરણ આમ મનને મોહિ લે એવું થઈ જાય છે. પછી ડલ લેકમાં શિકારાની સવારી કરવાનો અનુભવ ખૂબ જ યાદગાર હોય છે. ત્યાં લોકો પણ ખુબ પ્રેમાળ અને મહેમાન નવાસ હોય છે, મને લાગે છે કે જીવનમાં એક વખત તો દરેક વ્યક્તિએ કાશ્મીરમાં જવું જ જોઈએ.
હા, સાચી વાત છે. મેં પણ તઈના ઘણા ફોટા જોયા છે. ખરેખર ખુબ જ સુંદર લાગે છે. મારું તો મનપસંદ પ્ર-પ્રવાસ સ્થળ ગીર નેશનલ પાર્ક છે. મને કુદરત અને વન્ય જીવન ખૂબ ગમે છે. ગીરમાં સિંહોને અને કુદરતી વાતાવરણમાં જોવાનો અનુભવ જ ખૂબ ખ અલગ જ હોય છે. ત્યાંના જંગલો, પક્ષીઓ અને શાંત વાતાવરણ મને ખૂબ ગમે છે. મન લાગે છે કે કુદરત-કુદરતની કુદરતથી જીવન જીવવાની મજા જ કંઈક અલગ છે અને કુદરતમાં શાંતિ મલે છે.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. ગીર તો છે ને ગુજરાતનું ગૌરવ કહેવાય મને પણ ત્યાં જવાની ઈચ્છા થાય છે. અને મને ઐ-એતિહાસ્થ્ય એતિહાસિક સ્થળો હોય એ પણ જોવાનું ગમે જેમ કે જયપુર, ઉદયપુર આગ્રા જેવા શહેરોમાં ઘણા સુંદર મહેલો અને કિલ્લાઓ હોય છે. ત્યાં જઈને આપડે દેશના ઇતિહાસ વિશે ઘણું બધું જાણવા મળે છે.
હા, સાચી વાત છે. મને તો બીજું દરિયાકિનારો પણ ખૂબ ગમે છે. થોડા મહિના પહેલાં હું દીવ ગઈ તી. ત્યાર હુ દઈ-દરિયાકિનારો તેની ઠંડી હવા, સૂર્ય સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ જ સુંદર હોય છે. સાંજે દરિયાકિનારે બેસીને કંઈક તેની મજા માણવાની અનુભવ ખૂબ અલગ હોય છે. પ્રવાસ દરમિયાન કુદરતને નજીકથી જોવાની મજા જ કઈક અલગ હોય છે.
હા હા, સાચું સાચું મારા માટે તો પ્રવાસનો અર્થ માત્ર ફરવાનો જ નથી હું જે જગ્યાએ જઉ છું ત્યાંનું સ્થાનિક ભોજન પણ ચાખું છું. દરેક રા-રાજ્યની પોતાની ખાસ વાનગી હોય છે. જેમ કે ગુજ ગુજરાતમાં ઢોકળા, ઊંધિયું, પંજાબમાં સરસોનુ શાક મકાઈની રોટલી, દક્ષિણ ભારતમાં ઢોસા અને ઇડલી તે પ્રવાસ દ્વારા આપડે છે ને વિવિધ સંસ્કૃતિઓને પણ નજીકથી ઓળખી શકીએ છીએ.
હા, સાચી વાત છે. મને તો ફોટોગ્રાફી કરવી પણ બઉ જ ગમે છે. હું પ્રવાસ દરમિયાન બોઉ બધી તસવીરો અને ફોટાઓ ખેંચું છું. પછી ઘરે આવીને જયારે એ ફોટો જોઉ છું તું ત્યારે તો આખો પ્રવાસ ફરીથી યાદ આવી જાય છે. દરેક ફોટા સાથે કંઈક ને કઈક સુંદર યાદ જોડાયેલી હોય છે.
હા, ફોટા સ ફોટોગ્રાફી એટલે ફોટો પાડવાનો તો મને શોખ નથી પણ મને ફોટા પડાવાનો શોખ છે. અને મને પણ પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકો સાથે વાત કરવી ગમે એટલે તેઓની સાથે વાત કરે તો આપણને ખબર પડે કે ત્યાંની પરં પરા તહેવારો અને જીવન જીવવાની રીત એ લોકોની કેવી હોય છે. અને લોકોની વાત પણ ઘણી રસપ્રદ હોય છે. આવી પુસ્તક માં જે વાંચતા હોય. તે કરતા પોતાની આંખે જોવાનો અનુભવ એ તો કંઈક અલગ જ હોય.
હા સાચી વાત છે. આમ તો મેં એક વાત શીખી છે કે પ્રવાસ માટે પૈસા તો માત્ર જરૂર નહીં પરં તો યોગ્ય આયોજન બી જરૂરી હોવું જોઈએ જવાની પહેલાં હવામાન રહેવાની વ્યવસ્થા. પરિવહન અને જોવાલાયક સ્થળોની માહિતી મેળવી લેવી જોઈએ. પછી જ મુસાફરી આગળ વધારવી જોઈએ. તો એનો પછી એનો આ બધું તૈયાર કરેલું હોય તો એનો આનંદ જ કઈ અલગ આવે છે.
હા આપણે જે જગ્યાએ જે છે એની પૂરેપૂરી માહિતી આપણને હોવી જ જોઈએ. અને હા પ્રવાસ દરમિયાન તો સ્વચ્છતા પણ ખુબ જાળવવી જોઈએ. એ પણ આપણા માટે જરૂરી છે. ઘણીવાર લોકો ફરવા જાય અને પ્લાસ્ટિક અથવા કચરો ગમે ત્યાં ફેંકી દે આપણું કર્તવ્ય એ છે કે જ્યાં પણ જે ત્યાંની કુદરત અને સ્વચ્છતાનું ધ્યાન રાખીએ.
હા સાચી વાત છે. અને બીજું મારું માનવું તો એવું છે કે જ્યારે કોઈ નવા સ્થળે જવું ત્યારે ત્યાંના લોકોની સંસ્કૃતિ ભાષા પહેરવેશ અને ખાવા પીવા વિશે પણ જાણવાની ખુબ ઉત્સુકતા હોય છે મને. પુસ્તકમાં વાંચવાથી તો તમે કહો એમ માહિતી મળે છે પણ તેના કરતાં પોતાની આ આખે જોવાનો અનુભવ એ કઈક અલગ જ હોય છે. અને પ્રવાસ આપણને વધુ સમજદાર અને આત્મવિશ્વાસથી પણ આત્મવિશ્વાસી પણ બનાવે છે.
બરાબર છે બરાબર છે. અને મારો અત્યાર સુધીનો સૌથી યાદગાર પ્રવાસ જો કોઈ હોય ને તો સોમનાથ હતો સોમનાથ મહાદેવ નું મંદિર ખુબ ભવ્ય અને સુંદર છે. એ તો દરિયા કિનારે આવેલું છે આ મંદિર તો ખુબ જ શાંત વાતાવરણ ધરાવે છે. જયારે સાંજે આરતી દરમિયાન તો જે ભક્તિમય માોલ બને છે. તે શબ્દોમાં વર્ણાવ શકાય એવું નથી. અને મંદિર ની બહાર તો ઊભા રહીને આપણે દરિયાના મોજા જોવાની જે મજા આવતી હોય. એ તો આજે પણ મને હજુ યાદ છે. ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થા પણ મને ખૂબ ગમી હતી એ તો ખુબ જ સરસ હતી.
હા સાચી વાત છે હું પણ સોમનાથ ગઈ છું. ત્યાંનું વાતાવરણ ખરેખર અદ્ભુત છે. મારો સૌથી યાદગાર પ્રવાસ તો માઉન્ટ આબુનો હતો. રાજસ્થાન ન એક માત્ર હિલ સ્ટેશન હોવા હોવાથી તે્યાનું વાતાવરણ. આખું વર્ષ સુખદ રહે છે નક્કી નક્કી લેકમાં. બોટિંગ કરવાની ખૂબ મજા આવી હતી.
બરાબર બરાબર.
હા અને હું આશ્ચરચકિત થઈ ગઈ હતી કે પ્રકૃતિ અને ઇતિહાસનો એક એવો સુંદર મેળ જોવા મળ્યો હતો.
હા. એવું પણ એ સારું દ્રશ્ય હોય છે. પ્રવાસ દરમિયાન તો મને સ્થાનિક બજારોમાં ફરવું પણ ખુબ ગમતું. દરેક જગ્યાની પોતાની ખાસ વસ્તુઓ હોય. ક્યાંક હસ્તકલા હસ્તકલા મળે. તો ક્યાંક પરંપરાગત કપડા ક્યાંક સ્થાનિક મીઠાઈઓ મળતી હોય છે. હું દરેક પ્રવાસ માંથી કોઈ નાની યાદગીરી જરૂર ખરીદું છું. જયારે તે વસ્તુ જોઉં છું ત્યારે આખો પ્રવાસ યાદ આવી જાય છે. એ વસ્તુમાં તો મારી પાસે તો અત્યારે એક રાજસ્થાન ની વસ્તુ વસ્તુ પડી છે રાજસ્થાની બંગળીઓ જે આવે છે ને એ
હા હા સાચી વાત છે. હા અને હું તો સ્થાનિક વાનગીઓ ખાવાનું ક્યારેય છોડતી નથી. જેમ કે કચ્છમાં દાબેલી, સુરતમાં લોચો, રાજસ્થાનમાં દાલબાટી. અને દક્ષિણ ભારતમાં ઢોસા ઈડલી દરેક રાજ્યની પોતાની કંઈક અલગ જ ઓળખવાય છે પ્રવાસ દ્વારા આપણે ભારતની વિવિધતાઓનો સાચો અનુભવ કરીએ છે.
હા એ પણ સાચું જ છે. આજકાલ સોશિયલ મીડિયા પર તો લોકો પ્રવાસનો સુંદર ફોટા અને વીડિયો મૂકે છે. તે જોઈને ઘણા લોકોને ફરવાની પ્રેરણા મળે. પરંતુ મને લાગે છે કે પ્રવાસો સાચો આનંદ કેમેરા કરતા પોતાની આંખોથી જે કુદરત ને જોવામાં છે એ તો કંઈક અલગ જ હોય છે દરેક ક્ષણ ને ફક્ત મોબાઈલમાં કેદ કરવાને બદલે તેનો આનંદ પણ માણવો જ જોઈએ.
હા એકદમ સાચી વાત છે મને તો સૂર્યોદય અને સૂર્યાસ્તનો ખૂબ જ શોખ છે. જ્યારે આપણે કોઈ પહાડ પર કે દરિયા કિનારે સૂર્યોદય જોઈએ. ત્યારે એવું લાગે કે કુદરત પોતે આપણને કઈક શીખવી રહી છે. આવા દ્રશ્યો મનમાં હંમેશા માટે રહી જાય છે.
હા એ તો સાચું જ છે એ કુદરતની બનાવેલી વસ્તુ તું જે છે આપણને હંમેશા શાંતિ અને મનને પ્રફુલ્લિત કરી દેવી જ હોય છે.
હા આની પર તો આપડે જેટલી ચર્ચા કરીશું એટલી ઓછી પડશે.
હા હા સારું તો ફરી હવે જવાનો પ્લાન કરીશુ.
હા હા ચોક્કસ મળીએ ફરી. હા.